નમસ્કાર મિત્ર
હા નમસ્કાર મિત્રો અવાજ આવે છે.
હા તો કેવું છે ચાલે અભ્યાસ
મસ્ત ચાલે છે મિત્ર તમાર કેવું ચાલે છે.
હા હમણા તો વેકેશન ઓકે હું તને ઘરનું બધું કામ કરવું પડે.
બરાબર.
ઘરે બધા સારા છે ને વેકેશન તો મજામાં હશે. હ વેકેશન તો એમ તો સારું ચાલતું છે ઘરે કામ કરવું પડે થોડું
. રીજેલ આયવું.
હા દોશો તો રીઝલની રાહ જોતા હશે કારણ કે એક્ઝામ આપી હવે રીઝલ કેટલા દિવસ પછી આવે રાહ જોતા હશે.
બરાબર તો આજે હું એક મતલબ ટોપિક પર વાત કરવા સજેસ્ટ કરવા આવ્યો છું જે તમારી હેલ્પ જોઈ છે
હા દોસ્ત ચોક્કસ
ટોપિકનું નામ છે પરિવાર અને સંબંધો
હા-હા મિત્રો તમારો ટોપિક ખુબ જ સરસ છે કારણ કે પરિવાર સવાદ ટોપિક ખુબ જ મહત્વનું છે તમે લીધું છે એ મને ખુબ જ ગમ્યું.
હા-હા મિત્ર કારણ . આજકાલ મતલબ આજકાલ લોકો પોતાના કામ અને મોબાઈલમાં એટલા વ્યત થઈ ગયા છે ને કે પરિવાર સાથે જ પસાર કરતા નથી મિત્રો પહેલા જેવો પરિવાર પ્રેમ અને જોડાણ હવે અ ઓછું થતું જાય છે એવું લાગે છે.
હા ભાઈ તમારી વાત તો સાચી છે કારણ કે હાલનો જમાનો ખુબ જ બદલાઈ રહ્યો છે તમને તો ખબર જ છે ને કે હવે જે નાનું બાળક હોય એના પર પણ મોબાઈલ આવી ગયો છે અને એ લોકો જે એ લોકો પરિવાર એ જે ટાઈમ આપવાનું હોય એટલો ટાઈમ આપી નથી શકતા અને વધારે વધારે મોબાઈલ આપતા હોય છે તમને ખબર જ હોય ને ગામડામાં જે યુવા લોકો હોય છે એ લોકો ફ્રી ફાયરવ રમતા હોય છે. . હ ભાઈ ગામડામાં જે લોકો ફ્રી ફાયર નીવા રમતા હોય એ લોકો વધારે ટાઈમ ના આપી શકે ઘરે.
હા મિત્ર પરિવાર માણસ જીવનનો સૌથી મહત્વનો ભાગ છે મિત્રો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
. પરિવાર એવી જગ્યા છે મતલબ જીવનમાં સુખ હોય કે દુખ હોય હંમેશા પરિવાર સાથે જ માણસની ઊભા હોય છે. સારા સંબંધો માણસને માન માનસિક રીતે મજબૂત બનાવે છે અને જીવનમાં આગળ વધવાની હિંમત આપે છે મિત્ર તો તમારું શું કહેવું છે મિત્ર?
હા ભાઈ, તમારી વાત સાચી છે. કારણ કે જો પરિવારમાં એક પરિવાર ચલાવ હોય તો, એક માણસ થી ના થાય. પરંતુ બધાનો સહયોગ જોઈએ પરિવારમાં જે પણ મોટા સભ્ય હોય, જેમ કે પપ્પા હોય એ લોકો. એ લોકો સાંભળતા હોય છે. પરંતુ એના માટે પણ. પેસા જોઈએ ને, બધું આખું ઘરનું જે પણ સાર સંભાળ રાખવાનું હોય, મને પછી જે ખાવાનું વ્યવસ્થા હોય, એ બધું જ ધ્યાન રાખવું પડે. કારણ કે પરિવારમાં પરિવાર આપણી ફેમિલી છે એટલે. જાળવી રાખવા પડે. અને આપણે જે આસપાસ જે પણ ગામડામાં હોઈએ તો જે આસ આડોશી પડડોશી હોય એ લોકોને ભી આપણે સાથે લઈને ચાલવું જોઈએ. કારણ કે ક્યારે આપણે દુઃખ આવે ને, મિત્રો તો આપણે પડોશી જ. એવું બધી જગ્યાએ હોતું નથી. કારણ કે આપણે ગામડા વિસ્તારમાં તો એવું હોય છે કે. પાડોશીઓ સાથે વધારે ઝઘડા થતા હોય છે. એ તો તમને ખબર જ હશે. કારણ કે પાડોશ સાથે આ ગામડામાં. થાય પરંતુ સૌથી વધારે સિટી સિટી વિસ્તારમાં થાય. આટલું બધું ઝઘડો થતા હોય છે. લોકો સાથે કેય જમીન ના બાબત એવું થાય, તો તમને ખબર જ હોય. .
હા મિત્ર, તમારી વાત સાચી છે. માતા પિતા બાળકોના. સારા ભવિષ્ય માટે ઘણા બધા ત્યાગ કરે છે. તેઓ પોતાના. બાળકોને સારા . આપે છે. શિક્ષણ અને જીવનની સમજ આપે છે, મિત્રો. એટલે કે બાળકોને પણ ફરજ બને છે કે એ તેઓ પણ પોતાના માતા પિતાને આદર કરે. અને તેમની કાળજી રાખે. ભાઈ બહેન વચ્ચે સંબંધ મીઠો લાગણી.
હા ભાઈ, તમારી વાત સાચી છે. કારણ કે આપણે સમજીને વિચારીને આપણે જે પણ પગલા લેવાના હોય એ લેવા જોઈએ. કારણ કે જો ભાઈ અને બેન પ્રત્યેનો લાભ ન જે સબંધ છે. એ જાળવી રાખવો જોઈએ કારણ કે. આગળ આપણે ક્યારે પણ જરૂર હોય. તો જો બેન હોય એને ભાઈ જ મદદ કરશે. કારણ કે જે ગામડામાં લોકો હોય છે. એ એ લોકો એ લોકો તો ગમે તે એટલા આપણને.